હા અવાજ આવે છે.
હા મે આવાજ આદ.
હા શું કરો છો
બસ જોો ને કઈ નઈ બહાર જાઉં છું કે્યા વરસાદ પડ્યો હતો તોક મસ્ત ખાવાનું બનાવતા તો તાપશે
ના ના અહિયાયા તો બહુ મસ્ત વાતાવરણ થયું છે
હમ અહિયાં તો તાપ છે
ભજિયા બ
ભજીયા બનાવાના ભચિયા ડુંગળી નાને એવા
બટાકા ના ભજયા ડુંગળી ના ભજયા ખાવાનું મન થાય છે એટલું મસ્ત વાતાવરણ છે
અરે શું આમ બધું મસ્ત નવું નવું ખાવાનું ગમે ત ખારું પણ પછી હેલ્થ
હ બહાર ન ના બહાર નું ખાઈએ તો પ્રોબ્લેમ થાય ઘરે બનાને ખાઈએ તો વાંધો ના આવે કેમ કે ઘરનું તેલ તો સારું હોય બહાર ફાસ્ટ ફૂડમાં તો તેલ પણ કેયું વાપરે એકનું એક
એકનું એ જ મેં બીજું કે બધી રેસીપી બનાવે ને તો એ ચેન્જ ના કરે બધું સમોસા ભજી જે આ બધાનામાં એનું એ જ
હ એક ની એક વસ્તુ વાપર વાપર કરે ને અને વાસણ પણ એવા હોય એ લોકો ના કે વધારે ઘસે ના હોય
અને કેવું થાય કે આ વાતાવરણમાં આવું એટલે પેલું આમ ફૂગને એવું વરી જાય ને વાસળ એટલો તાપ ને એવું સારું મળે નહી ભેજબારું વાત વાતાવરણ હોય ને એનું એ યુઝ કરે એટલે શું થાય બીમાર થવાય પછી
હા એટલે ઘરનુંું બનાલું તું કય સારું પણ અત્યારે તો જો આપડે ખઈએે ને બટાકાનું પું બનાવેલું અને આખા દિવસ ઉનાળામાં તો બટાકાનું બનાલું ઉતરી જાય એના લીધે તો આપણને બહ પેટમાં પ્રોબ્લેમ થાય
હા પેટમાં એવું થશે એસિડિટી થશે અને એવું બધું થયા કદામ
હા વોમિટ થાય ફૂડ પોઈઝનિંગ થઈ જાય છે ને અત્યારે તો
અત્યારે તો પાછું મચ્છર નું ને એ બધું જોવું પડે વાતાવરણ આવ તો પછી મેલેરિયા થય ને ડેન્ગ્યુ થય ને આ સિઝનમાં તો ડોક્ટર અને ખાણી પીણી વાળા એટલા કમાસ
જોરદાર કમાાય હ
હા સહજ પડે જો ક્લિનિક પર ગયા હોય ને તો એટલી ભીડ હશે એટલી ભીડ હશે ને કે જાણે જમવા લડું લેવા માટે, લાઈનમાં ઉભા રહ્યા હોય.
પણ એ બધા જમી જમીને જ હોસ્પિટલ પોહોંચ્યા છે, બહાર જમી જમીને.
હા, એતો છે જ. પણ તોય અત્યારે કેવો આમ માહોલ છે. પાછું પેલું ચાંદીપુરા નવું નીકળ્યું હતું.
શું?
કોરોના જેવો ચાંદીપુરા વાયરસનાના બાળકોને થાય.
એ નઈ ખબર, હજી મને બોલો.
બે ગુજરાતમાં બે કેસ મળ્યાને. નાના બાળકોને એટલે ઈન્ફેક્શન ને એવું બધું થાય. પછી. એમનો કોઈ ઈલાજ જ નથી, એમ કે કોઈ મેડિસિન બી એવી નથી. કોઈ વેક્સિન નથી.
તો શોધો, હવે લોકોને.
હા, એ તો શોધશે જ નહીં, પણ બાળકોને જલ્દી થાય. પણ કોઈ બી વસ્તુ હોય, જેની ઈમ્યુનિટી પાવર ઓછો હોય ને. લાઈક બાળકો છે, કે લેડીઝ છે, અમુક લોકો અને જલ્દી બધું થશે‌.
હા, એ વાત સાચી છે.
એવું થયા કરે, બધું પણ ખાવાની મજા આવે.
આવવાની. આવે પણ પછી છે ને, સહન નહી થતું, આપડે બીમાર પડે ને ત્યારે.
હા, એ બી છે સહન નહીં થતું, રજાઓ પડે, કોલેજ સ્કૂલ જવાનું હોય.
હા.
અને પછી જેટલા દિવસ ના ગયા હોય ને, એ બધું કવર કરવાનું.
એ પણ પાછું એક-બે દિવસ, એક તો થોડા દિવસ રજા પડે ને. પછી જઈએે ને, ત્યારે ખબર પડે. કે આટલું લખવા આપ્યું તું, અને કાલે તો સબમિટ કરવાનું છે, આપવાનું છે. એક દાડામાં કેમનું પતાવવું.
ત્યારે તો એવી ખબર પડે, આટલું બધું ચાલી ગયું, બે દિવસમાં.
અરે બે દિવસ ના જોતો તો, એક યુનિટ પતી જાય કે, આખું ચેપ્ટર પતી જાય મારા.
અને પછી એક્ઝામ આવે ને, તો શું થાય, ખબર છે? શું કામ જવું? બધું ચેટ જીપીટી જ કરીએ છે. હમ્મ.
જવાનું મન જ નહી થતું, હવે તો એમાં પણ વરસાદ પડે, પછી જે બાર કીચડ કિ -ચળ થાય ને, એમાં તો જવાય નહી.
એમાંય આપણે આપણે તો. પબ્લિક વ્હિકલમાં જઈએ, એમાં તો સેજ બી ના ગમે, ભાઈ, કેવા કેવા લોકો આવી જશે, બાજુમાં બેસે. એ ભીડ એવી હોય, અને જો કોઈ ભૂલમાંથી પગ ઉપર. પગ મૂકી દીધો, તો ગુસારો. ગુસ્સા ન કોઈ આંકડો, ઠેકાને જ ના રે.
અને એમાં પણ અરે, અમારે કોલેજમાં. તો કેન્ટીનમાં અત્યારે, નવી કેન્ટીન થઈ ને. પેલા જે કેન્ટિન હતી ને, ત્યાંનું ખાવાનું ખાઈને હું. કેટલી વાર બીમાર પડી છું.
હમ્મ.
બોલો, એમાં ચોખાઈ તો હોય જ નહી‌. ‌‌
હમ્મ‍‍‍. અને એમને કેવું કોલેજમાં એક જ કેન્ટીન છે ને, છોકરા અહિયાયાંથી ખાવાના જ છે.
એ પાંચ રૂપિયાની વસ્તુના વીસ રૂપિયા રાખેને તો આપણે લેવાના જ છે. કેમ કે આપણને લંચ ટાઈમ ભૂખ લાગે.
હમ્મ
અને એ ટાઈમ આપણને એવું ના લાગે- કે નહી સારું તો નહી ખાઈએ ભૂખ લાગે છે. ને તો ખાઈ લઈએ પછી જોયું જશે-
હા
અને પછી થાય ને તો સહન જ ના થાય. રજા પડે ને બધું બગડે ભણવાનું બગડશે. અને ઘરના બોલે એ જુદું ખા બાજુ બહાર ખાઈ એવું કેશે‌-
એટલા બધા મેણા મારશે ને એ લોકો-
હા થાકી જવાય સાંભળી સાંભળે-
અરે મારા મમ્મી તો મને બહુ બોલ કે પડીકા કે એમ ખાય છે તને ટીફિન ભર્યા- પૂછું તો પડીકા કે એમ ખાય છે. પણ હવે મારા ના ટિફિન ભાવે- પણ અમારે કેવું છે કે પંદર મિનિટની બ્રેક આપે ને એક અડધો કલાકની બ્રેક આપે. પંદર મિનિટમાં હું ટિફિન લઈને બેસુ પંદર મિનિટમાં તો હું ખાઈએ ના રહું.
ના કોક ના ખાઈ રેવાય એમ. પહેલા પહેલા તો બ્રેક પડે તો આપણે હેન્ડવોશ ને એવું કરીએ પછી પાછા બેસીશું હું બધા ફ્રેન્ડ્સ જોડે બેઠા હોય. એટલે નોર્મલ ગપ્પા મારતાં મારતાં ખાઈએ તો પંદર મિનિટ શું અડધો કલાક થઈ જાય.
મને એક પળેકું ખાતા પણ પંદર મિનિટ થી વધારે થાય છે ને-
હા તો થાય આપડે બધા જોડે બેઠા હોય ને એટલે અમે ગ્રુપમાં બેઠા હોય ને અમારી કોલેજમાં તો એવું જ થાય. અને બધા ટિફિન જુદું જુદું લાયા હોય ને તો બધાને એવી આદત હોય બધાને આમાંથી સેજ સેજ ખાશે ચાખશે તું શું લાવી ને તું શું લાવીને એવું.
એમાં પાછા જો છોકરીઓ ભેગી થઈ વાતો ના વડા એટલા વાત એટલી વાતો એટલી વાતો ને આમ
એમાં છે ને બે ડિવિઝન પાડેલા હોય ને એક જે કોર્સના અને બંને ડિ -વિઝનમાં એ બે ક્લાસ ની ભેગી થાયને તો અમારા ક્લાસમાં આમ કરાયવુ અમારા ક્લાસમાં તેમ કરાવ્યું તમારા ક્લાસમાં શું કરાવ્યું હતું?
આળ કરી પેલીએ આવું કર્યું હતું પેલાનું નામ આવ્યુ હતું.
હમ પેલા મેડમ તો આમ પેલા સર તો આમ.
અરે બોવ બોવ ચર્ચા ચાલે અમારે તો એ બધી વાત બાબતે-
હા. અને આમ બીજું બધું ધ્યાન નહી રાખે સ્કૂલમાં પણ એવું છોકરા ભણવા ભણવાનું ધ્યાન નહીં- પણ જો કોઈ ફેકલ્ટીનું તો એટલું ધ્યાન રાખશે મેડમ તમે આજ કેમ મોડા આયા.
ઓહ હો હો.
હા હું જાઉં ને તો મને બે ચાર બે પાંચ મિનિટ આમ લેટ થાય ને તો મને કહે મેડમ કેમ મોડા આયા.
પછી અમારે તો કોલેજમાંથી કીધેલું છે. કે સ્કૂલ માં સાડી જ પહેરીને જવાનું એમ.
હા.
પણ વેધર આવું કઈ હોય અને વહેલી એવી હોય તો ડ્રેસ પહેરીને જઉ મેડમ તમે તો કાલે સાડી પહેરીને આવ્યા તા ને ડ્રેસ પેરીને કેમ આયા એવું પૂછે.
મારી મરજી માર જેવી હોયને તો તો હું એવું જ કહી દઉ મારી મરજી.
હા હું એવું કહું મને ગમે ને હું પહેલી આવું પછી એટલે આમ એમને એવું આમ કેવું આ મેમ પૂછ હા પૂછી લઉં મેડમ કેમ આજે આવું મેડમ તમે આજ મોડા કેમ આયા. જો કાનમાં બોર્ડસ નાખેલા હોય ને મેડમ તમારો ફોન ચાલુ છું ના બોલું તમે જો ના વાત કરું મેં કીધું આ ભાઈ કોઈ ન પણ નહી ચાલુ ના મેડમ ફોન ચાલુ હોય તો ના બોલવું એવું કે એવું કે
કેટલુ ડિસિપ્લિન મેન્ટેન કરે છે એ લોકોને નઈ
ડિસિપ્લીન ખાલી દેખાવા છે નઈ ડિસિપ્લિનમાં.
હવે એવું તો હોય પણ એ લોકોને ઉત્સાહ હોય કે મેડમ જોડે વાત કરીએ.
આમ તોફાની ખરાબ પણ આમ કેવું ખબર આમ નાદાન બુદ્ધિ ના એમને ઇન્ટર્નસ એવા ના હોય.
હ અમે પણ સ્કૂલમાં હતા ને ત્યારે અમને એવું બોવ થતું કે અમે મે ટીચર જોડે વાત કરીએ.
હા પછી છે ને બધું લઈને આવે ચોકલેટ લઈ આવશે. ફૂલ લઈ આવશે પછી હમણાં તો કેરીની સિઝન હતી ને તેમની આજુબાજુ કેરીઓ થાય ને ગામડા ના છોકરાને તો ખેતરમાં નેવું રહેેતા હોય તો કેરીઓ લઈ આવશે પછી મને પૂછો મડમ જાંબુ થયા છે તમે જાંબુ ખાશો હું લઈ આઈશ મે કધું ના આભાાઈ તું ક સુું ના લાઈ
મારી માટે તોડવા ક્યાંક ચડ્યો પડ્યો હોય પડે તો સ્કૂલમાં મેડમે એ
પણ પણ એ લોકો તો ટેવાય ગયા હોય એ લોકો એ બાજુ રહે ને ગામડા બાજુ અને એ લોકોને તો મજા આવે ઉપરથી
મજા આવે એને આમ આમ નાદાન બુદ્ધિ ના એમ કે આપણે કશું કહીએ ને આપણે કહીએ ને વાત આમ માને પણ કેવું એમની જોડે એમની જેવું રહેવું પડે
હા હ
પછી આપણે એમનું છે ને આમ એટિટ્યૂડ બતાવીએ ને તો એ આપણી માથે થાય
એ ઉપર થી આપણા કરતા ડબલ બતાવે એટ્યુડ
ડબલ બતાવેમ પછી કેવું કરશે નહીં માને આપણી વાત અને આપણા ક્લાસ માં આપણને હેરાન કરે એ આપણે એમની વાત માનીએે ને તો મેડમ તમને કોમ્પ્લિમેન્ટ આપવું તમે બહુ મસ્ત લાગો છે કે છોકરા એ તે છોકરી હતી આપડે એમનું માનીયે ને એ મને કે મેડમ તમે ભણાવો પણ પાંચ મિનિટ છે તમને પછીલ્લે પાંચ મિનિટ અમને પછી લાસ્ટ લેક્ચર હોય ને મારો તો કે મેડમ પાંચ દસ મિનિટ અમને રમવા દેજો અમે ક્લાસમાં ક્લાસમાં રમીશું નવું કામ સારું ભણાવો બધા ધ્યાન રાખવાનું પાંચ મિનિટ રમવા દઈશ એક બીજણ વાત નહીં કરે બધું શાંતિથી સમજશે
હ
પણ જય્યારે છેલ્લી પાંચ મિનિટ થવા આવે ને એટલે દસ મિનિટ બાકી હોય ને કે મેડમ સાત મિનિટ બાકી હા મેડમ બસ હું આટલું એક જ આટલો પેરાગ્રાફ વાંચીલો ને પછી છે ને અમે માચી અમે એટલે રમે અંદર અંદર કેવું એકબીજાને પૂછશે એ રીતનું જ
પંદર મિનિટ તો એમ જ કાઢ કે મેડમ આટલો જ ટાઈમ રહ્યો હો હવે આટલો જ ટાઈમ રહ્યો હો
હમ આવું છે સારું ચાલ મળીયએ પછી આપડે તો બહુ વાતો કરીશ
હા એજ ન હું કરું પછી
હા હા વા છે
બાય
બાય.